હલો
હમ મેં આખી રાત વિચાર્યું આપણેે જે આ એનજીઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ તેનું નામ પગલા રાખીએ તો કેવું રહેશે એક નાનકડું ઢગલું મોટા પરિવર્તન તરફ.
હા નામ તો ખુબ સરસ છે, પણ આપણું મુખ્ય લક્ષ્ય શું હશે આપડે શહેરના બાળકો પર ધ્યાન આપ આપું જોઈએ કે ગામડાના.
મને લાગે છે, કે ગામડાના શિક્ષણની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે, ખાસ કરીને છોકરીઓ માટે આપણે એવા ગામડાઓ પસંદ કરવા જોઈએ જ્યાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય.
સાચી વાત છે પણ માત્ર શિક્ષણથી નહી ચાલે આપણેે તો છોકરીઓના માતા પિતા સાથે પણ વાત કરવી પડશે તેમને સમજાવવા પડશે કે ભણતર કેમ જરૂરી છે.
હા હવે સૌથી મોટો પ્રશ્ન પૈસા ક્યાંથી આવશે રજીિસ્ટ્રેશન માટે પણ ખર્ચ થશે અને ઓફિસ માટે પણ કંઈક વિચારવું પડશે.
શરૂઆતમાં આપ આપણે આપણા પોતાના બચત કરેલા પૈસા થી શરૂઆત કરીએ. મેં થોડા પૈસા અલગ રાખ્યા છે, ઉપરાંત આપણે સોશિયલ મીડિયા પર એક ચલાવી શકીએ.
હા અને આપણે એસીજી સર્ટિફિકેટ માટે પણ અરજી કરવી પડશે જેથી ડોનર્સને ડોનેશન રાહત મળે મારા એક મિત્ર વકીલ છે, તે આપણને પેપર વર્કમાં મદદ કરશેે.
ચારું પારદર્શિત ખૂબ જરૂરી છે, દરેક રૂપિયો ક્યાં વપરાય છે, એને હિસાબ આપણે લોકોની સામે રાખવું પડે. તો વિશ્વાસ
હા આપણે સ્વયંસેવકો ની જરૂર પડશે શું આપણે કોલેજના વિદ્યાર્થીઓને જોડી શકીએ.
ચોક્કસ તેમને ઇન્ટર્નશીપ. સર્ટિફિકેટ આપી શકાય અને પ્રેક્ટિકલ અનુભવ પણ મળશે. આપડે આવતા રવિવારે જ નજીકના ગામ. રામપુરા ની મુલાકાત
હા ત્યાંના સરપંચ સાથે વાત કરીશું આપણે ત્યાં એક નાની લાઈબ્રેરી પણ શરૂ કરી શકીએ પુસ્તકો માટે આપણે જૂના પુસ્તકોનું કલેક્શન ડ્રાઈવ રાખી શકીએ.
હા પણ મને વિશ્વાસ છે, કે જો આપણે સાચી દાનતથી કામ કરશું તો લોકો આપણી સાથે જોડાશે. ચાલો અત્યારે જે એક ડ્રાઈવ પ્લાન્ટ તૈયાર કરીએ. આપણેે ઉત્સાહમાં તો છીએ પણ શું આપણે રામપુરા ગામના વા વાસ્તવિક પડકારો વિશે વિચાર્યું છે, ત્યાં વીજળી અને ઇન્ટરનેટની સમસ્યા હજુ પણ છે.
સાચી વાત છે, એટલે જ હું વિચારતી હતી કે આપણે માત્ર પુસ્તકો પર નિર્ભર રહેવાના બદલે ટેબ્લેટ લર્નિંગ કે પ્રોજેક્ટ દ્વારા ભણવાનું વિચારી શકીએ સોલાર પેનલ લગાવીને આપણે વીજળીની સમસ્યાઓને ઉકેલી ઉકેલ લાવી શકીએ.
સારો વિચાર તારો પણ તેના માટે મોટું ફંડ જોઈએ શું આપણે સ્થાનિક ઉદ્યોગપતિ. ની સંપર્ક કરી શકીએ શીએસરોો હેઠળ જુઓ આપ આપને મદદ કરી શકી
હા એક લિસ્ટ તૈયાર કર્યું છે પણ તે પહેલા આપણે અ એક પાયલોટ પ્રોજેક્ટ કરવો પડશે પંદર દિવસ માટે આપણે પોતે ત્યાં જઈને બાળકોને ભણાવવું પડશે એનાથી આપણને ખબર પડશે કે બાળકો ને કયા વિષયમાં તકલીફ પડે છે પછી ખબર પડે
હા તો મને એક બીજો વિચાર આવે છે કે જો આપણે બાળકો નો ભાડાવવા જોઈ જઈશું. તો તેમની માતાઓ પણ ત્યાં આવશે. કેમ ન આપડે તેમને પણ કંઈક શીખડાવશું.
તારો વિચાર જબરજસ્ત છે જો માતાઓ શિક્ષિત અને આર્થિક રીતે સક્ષમ હશે તો તેઓ પોતાની દીકરીઓને ક્યારેય શાળાએ જતી અટકાવશે નહીં.
બરાબર તો પછી આપણે તેમને સિલાઈ કામ ભરત ગૂતણું કે અથવા ઓર્ગેનિક ખેતી વિશે ટેકનિક આપી શકી આપણે તેમના દ્વારા બનાવેલી વસ્તુઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચી શકી.
હા, પગલા હાડ આપણે આપણા એન જી ઓ ના મધ્યમ મધ્યમથી તેમના ઉત્પાદનનો માર્કેટ આપી શકીએ આનાથી તે મહિ મહિલાઓ આત્યનિર્ભર બનશે અને એન જી ઓ ને પણ થોડું કમિશન મળશ શે જે સંસ્થ સંસ્થા ચલાવવામાં કામ લાગશે.
હવે આ બધું લોકો સુધી પોહ ચાડવા માટે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડશે ને. તો ઇસ્ટાગ્રામ કે ફેસ બુક કે હે હેન્ડલ કરી શકે.
ચોક્કસ આપણે ગામના બાળકોના નાના વિડીયો અને તેમની સફળતાની વાર્તાઓ મૂકીશું લોકો જ્યારે જોશે તેમનું દાન ખરેખર જોઈનું જોઈનું જીવન બદલી રહ્યું છે ત્યારે તેઓ વધુ જોડાશે.
અને હા આપણે દર મહિને એક પારદર્શિતા રિપોર્ટ પણ મૂકશું જોઈ જોઈએ કેટલા પૈસા આવ્યા અને ક્યાં વપરાયા તેનો પૂરો હિસાબ.
બિલકુલ. મને લાગે છે કે આપણેે આ રવિવાર જ રામપુર જઈને સરપંચ ને મળવું જોઈએ અને આપણા આપણો પ્લાન બતાવવો જોઈએ.
પાકું હું ગાડીની વ્યવસ્થા કરી લઉં છું આપડે થોડા સેમ્પલ પુસ્તકો અને થોડી સ્ટેશનરી પણ સાથે લઈ જશું જેથી બાળકો સાથે વાત કરવાની શુરુઆત કરી શકાય.
આપણે ભાવ ભાવનાત્મક રીતે તો તૈયાર છીએ પણ શું આપણે અ ટ્રસ્ટી મંડળ વિશે વિચાર્યું છે એન જી ઓ રજિસ્ટર કરવા માટે ઓછામાં ઓછા સાત સભ્યોની જરૂર પડશે.
હા, મેં વિચાર્યું છે. આપણેે એવા લોકોને લેવા જોઈએ જ ખરેખર સમય આપી શકે. તારા ભાઈ હિમાંશુ અને અંજલી ને પણ આપણે પૂછી શકીએ તેઓ મેનેજમેન્ટમાં સારા છે.
ચોક્કસ તેઓ તૈયાર જ હશે આપણે એક એકાઉન્ટનની પણ જરૂર પડશે જે આપણા ટેક્સ અને ઓટ ઓટીટ નું ધ્યાન રાખે. કોલેજના આપણા એકાઉન્ટ ટિક ફેસ્ટમાં. અનુભવ પરથી કહું તો હિસાબમાં જરા પણ ભૂલ ન ચાલે.
સાચી વાત છે, શુરૂઆતમાં આપણે કોઈ પ્રોફેશનલ રાખવાને બદલે તરીકે નિવૃત્ત બેંક મેનેજરને શોધી શકી તેમનું અનુદભવ પણ હશે અને સમાજ સેવાનો ભાવના પણ હશે.
હા, ઓફિસ પ ઓફિસ માટે આપણે અત્યારે મોટું ભાડું ખર્ચ્યું ખર્ચવું નથી શરૂઆતમાં મારા ઘરના ઉપરના રૂમમાં ઉપયોગ કરી શકાય ત્યાં ટેબલ ખુરશી અને ઇન્ટરનેટ ની વ્યવસ્થા છે, જ.
એ તો પછી ખુબ સરસ રહેશે. આપણે માત્ર એક પ્રિન્ટર અને થોડા રજિસ્ટર લાવવા જ પડશે બાકી બધું તો આપણે લેપટોપ પર જ કરશું.
પણ ગામના જારે આપણે સેન્ટર ખોલીશું ત્યારે ત્યાં એક કાયમી જગ્યા જોઈશે કદાચ ગામની પ્રાથમિક શાળાના કોઈ રૂમમાં ઉપયોગ કરાવવાની પર પરવાનગી મળે તો
હા જો આપણે સરકારના શિક્ શિક્ષણ વિભાગ સાથે મળીને કામ કરીએ તો આપને સરકારી સ્કૂલ ના રૂમ વાપરવા મળી શકે એનાથી લોકોને વિશ્વાસ પણ વધ કે આપણે સિસ્ટમની સાથે રહીને. કામ કરીએ છીએ
હા જો ક્યારેક ફંડ ઓછું પડે તો અથવા ગામના લોકો આપડો વિરોધ કરે તો આપડે એવા સંજોગો માટે તૈયાર રહેવું પડશે.
તો થશે જ હમ
હા પગલા નાઈટ એમાં આપણે ગામના બાળકોને પણ સ્ટેજ આપી શકીએ શહેરના લોકો ટિકિટ ખરીદીને આવશે અને પૈસા સીધા બાળકોના શિક્ષણમાં જશે.
હા એ તો સારું છે, આગળ બોલ
બસ તો હવે મોટું નથી કરવું હું અત્યારે જ શું કેહેવાય ટ્રસ્ટ બનવા બનાવવાનું શરૂ કરું છું.
મેં વિચાર્યું છું, કે આપણે ખાલી હાથે ગામમાં જ જઈએ આપણે શિક્ષણ કીટ તૈયાર કરીએ તો જેમાં એક નોટબુક બે પેન અને પેન્સિલ અને થોડા રંગો હોય.
હા તો એનાથી બાળકો આપણી સાથે જલ્દી ભળી જશે પણ આપણે લગભગ પચાસ કીટ્સ તૈયાર કરવી પડશે શું આપણી પાસે એટલું બજેટ છે, અત્યારે
મેં ગયા અઠવાડિયે મારા જન્મ દિવસના જે પૈસા બચાવ્યા હતા તે એમાં હું આમાં વાપરવા માંગુ છું, તે લગભગ પચીસો રૂપિયા છે, એમાં પચાસ કીટસ આરામથી બની જશે. છે.
તારું આ સમર્પણ જોઈને મને બહુ આનંદ થાય છે. હું પણ મારા તરફથી થોડુંક યોગદાન આપીશ આપણે કિટ્સ એક નાનકડું પગલુંનું સ્ટીકર પણ લગાવશું જેથી બાળકોને યાદ રહે.
હા ગામમાં જતી વખતે આપણે સુરક્ષાનુ પણ ધ્યાન રાખવું પડશે આપણે અજાણ્યા છીએ એટલે લોકો કદાચ આપણને જો ના સમજે.
સાચી વાત છે, એટલે જ આપડે પેલા સરપંચના ઘરે જશું તો જો સરપંચ આપડી સાથે હશે તો આખું ગામ આપને આપડે તેમને સમજવું પડશે કે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા. નથી. આપણે માત્ર શિક્ષણ માટે આવ્યા છીએ.
હા અને આપણે ગામની સ્ત્રીઓ સાથે વાત કરવા માટે કોઈ મહિલા સભ્યને પણ સાથે રાખવી જોઈએ મારી મમ્મી કહેતા હતા કે જો જરૂર પડશે તો એ આપડી સાથે ગામમાં આવશે અને ત્યાંની મહિલાઓ સાથે બેસીને વાત કરશે.
આ તો સોનામાં સુગંધ ભળી. કાકીને હૈ. હજારી થી સ્ત્રીઓની પર વધુ વિશ્વાસ બેસે તેઓ સમજી શકે છે, આ એક પારિવારિક ભાવનાથી ચાલતી સંસ્થા છે.
હમ આપણેે કેવી રીતે નક્કી કરીશું કે આપણું એનજીઓ સફળ થઈ રહ્યું છે, માત્ર સંખ્યા વધવાથી તો નહી ચાલે ને
બહુ ઊંડો પ્રશ્ન છે, સફળતાનો સાચો માપદંડ છે, હશે તો કેટલા બાળકો સ્કૂલ છોડતા અટકે છે, અને કેટલીક મહિલાઓ પોતે કમાતી થાય આપણે દર ત્રણ મહિને એક કાર્ડ બનાવશું માત્ર બાળકો માટે નહી પણ આપણા એનજીઓ માટે પણ
અચ્છા બરાબર જો એક પણ દીકરી ભણીને આગળ વધ તો આપડું પગલા સાર્થક ઘણાશે
હા હા.
સારું ચલો તો પછી આપડે આગળની માહિતી પછી વાત કરીએ એના બારેમાં
હા હા.